કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
બાજામાં તમે કેમ છો
હું પણ મજામાં છો રું
ઓકે સાલું છે
આજે હું બહ જ એક મહત્વના વિષય પર તમારાથી વાત કરવા માંગુ છું અને એ વિષય છે કે જોને શહેરમાં કેટલી ગંદગી ફેલાય છે
હા તો છે બધા લોકો શું છેને ગાર્બેજ બેગ છે ખાલી પ્લાસ્ટિકની બોટલો છે આ બધા છેને રોડ ઉપર નાખી દે છે આ જો એમને નાખી ડસ્ટબીનમાં ડાલે તો પછી આપનો રોડ સુરક્ષિત થાય આપણે આપણા અ સુુરક્ષિત થાય આ નથી કરતા બધા લોકો છે હમ
બિલકુલ સાચું કહો છો તમે અને આ સમસ્યા ફક્ત આપણા શહેરની નથી પણ દેશના ઘણા શહેર ની આ એક એક જ સમસ્યા છે જે બધા બધી જગ્યાએ છે આપણે જોઈએ છેએ કે શહેરમાં રસ્તાઓ પર કચરો ફેંકી દે છે પછી તમે જેમ કીધું કે પ્લાસ્ટિકની થેલીઓ અહીં તહી પડેલી જોવાવામાં મળે છે અને સાર્વજનિક સ્થ જ્યાં સાર્વજનિક સ્થાનો હોય ત્યાં આપણે નાગરિક નો આપણો ફરજ હોય છે કે આપણને ત્યાંની અ સાફ સફાઈ નું ધ્યાન રાખો તો પણ ત્યાં પણ કેટલી ગંદી વસ્તુઓ પડેલી હોય છે જેનાથી આપણું જે જીવન અને સ્વાસ્થ્ય બંને પર અની અસર આડી
આ સર થાય છે તમે જો ને આપણે હ કેટલી તુષ થઈ ગઈ એમના બધા લોકો જે છોકરાઓ છે બ બળા ઘરોમાં છોકરાઓને બી સમજાવતો નથી તમે કાર કાર જાઓ છો પછી તમે જે ખાઓ જે વેફર ખાવઓ ખાવાનું છે તમે ચીપ્સ ખાવાનું છે તમે કોલ્ડ ડ્રિક પીવાની છે ત્યારે એમની ખાલી બોટલો થાય છે અને એને રેફર થાય છે બધા સડક ઉપર નાખી દે છે, એમને આ ખબર નથી પડતી કે અમે સક ઉપ અર્થને દૂષિત કરીએ છીએ અમે કેમ કરીએ છીએ અમે આ, રાખી મૂકી લેવાનું છે અને પાછું જ્યારેમને જય્યારે અમને ડસ્ટબિન દેખાય ત્યારે અમને નાખી દેવાનું છે લોકો નથી સમજતા.
બિલકુલ, આપણું શહેરને સાફ રાખવું એ આપણું પોતાનું ફર્જ છે, હું તો શહેર શું હું તો એવું ક કે જયારે તમે જે ઘરમાં રહો છો એને સાફ રાખો છો, તો તમારું ફર્જ છે કે તમે, તમારો મહહોલ્લો સાફ રાખો તો આમ ધીરે ધી કરીને જો તમે નાનાથી શરૂઆત કરશો, તો એ ધીરે ધીરે કરીને વધશે, મહોલ્લા થી પછી તમારું, ગાવ કે શહેર એ પણ સાફ રહેશે, અને એ પ્રમાણે તમારો દેશ પણ સાફ રહેશે. અને જો આને આપણે જોઈએ છેએ કે આપણી સરકારે પણ કેટલા બધા અભિયાનો પણ ચલાયા છે સાફ સફાઈ રાખવા માટે, હમણાં તો સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યો છે, અ એટલે જો બધ બધાને જ મળીને એના પ્રત્યે આપણો, સહકાર આપ આપ જોઈએ, તો જ આપણે આ સારી રીતે કરી શકીએ.
આજ તો છે આમ આપણે આપણે છોકરાઓને ન સીખાવ તો આપણે છોકરા કેવી રીતે સમજીએ, શીખાડવું પડશે છોકરાને, તો પછી તમે જો ના કે કાફી લોકો શું કરે છે કે કીલો કચરો હોય છેને સુખા કચરોું હોય છેને શું કરીએ, એને બહાર નાખી દે છે રોડ ઉપર આ સારી વાત નથી, અમે શું કરવાનું કે તમે કીધું કે અમે તમે રોટી છી રાતની બચેલી રોટલી છે આ તમે શું, મોર્નિંગ ખાકરા બનાવી લેવાનું તમારે ખાઈ લેવાનું અને છોકીને તમે ખાઈ નથી ખાવતા તો તમે એને તમને, ગૌ માતાને આપી દેવાનું છે તમે એને રોડ ઉપર નાખો પછી એ ગંદગી થાય છે તમારો રોડ, કેટલું ગંદુ તીખે છે એમને ખબર પડતી નથી બધા લોકોને ખબર ન પડે કે આ શું થાય છે એમ નથી.
બિલકુલ સાચું કહો છો તમે એનું આપણને બગાડ નહી કરવો જોઈએ અને ક્યાં આપણને એને ડિસ્કાર્ડ કરવું એની વ્યવસ્થા આપડણે સારી રીતે કરવી છે. જોઈએ, અને બીજું કારણ આ પણ છે કે વધતી જનસંખ્યા વસ્તીમાં રહેવાના લોકોની જનસંખ્યા, ઝડપ થી વધી રહી છે, તો વધુ લોકોને લોકો અમ અમ થવાથી આ બોલો કચરો પણ બહુ થવા લાગ્યો અને પછી એનું વ્યવસ્થાપન કોઈ નથી કે આપણે ગંદગી ક્યાં નાખવી ક્યાં ડિસ્કાર્ડ કરવી, એનું સારી રીતે વ્યવસ્થાપન કરવા કરવું એ પણ આપડો એક, અ મોટો મુદ્દો છે, તો ગંદગીના કારણે પણ આપણે જોઈએ તો કેટલી બધી બીમારીઓ પણ ફેલાવે છે.
પેલા છે ને મચ્છર બધે છે તમે જો ને કે ડેન્ગુ ના મચ્છર છે, તમે પાણી ભરેલું મૂકો છો તમે એના સાફ નથી કે તમે કાઉ માટે પાણી રાખો તમે, કાગડા માટે પાણી રખો પણ તમે એને સાફ નથી કરો, તમે એને એમ જ મૂકી દો, પછી પંદર દિવસ થઈ જયા પછી તમને એ પાણીમાં એટલા બધા મચ્છર દેખાશે કે તમે કઈ નથી શક તમે દેખી નથી શકતા તમને આ મચ્છર તમને બીમારી ફેલાવશે તમારા છોકરાઓને બીમારી ફેલાવશે. આ બધો કરવાના જ છે ક તમે ગંદગી મે રહેશો પછી તમારે પાસે ગંદગી આવવાની જ છે તમે સાફ સુથરો લેજો પછી તમે કઈ નથી થવાનું.
બિલકુલ સચું કહો છો તમે આ જુઓ ને ટાાઈફોઇડ કોલેરા જેવી કેટલા રોગો છે, જે બધાને બાળકોથી લઈને વૃદ્ધો સુધી આ લોકો, આ રોગો છે તે એ એનો વધારો બધા ઉપર પ્રભાવ પડે છે આનો. આપણે બહુ વિચારીને પછી કચરાનું ક્યાં આપણને, વ્યવસ્થાપન કરવું કેવી રીતે એને આપણા શહેરથી દૂર કરવું, એના માટે જરૂરથી આપણા બધાને એક નાના નાના પગલા ભરવા પડશે, તો જ એ આગળ જઈને, એનો સારી રીતે વ્યવસ્થાપ પણ થશે. અને આપણે જોઈએ તો આપણે કોઈ પણ આપણે પણ પોતે કોઈ શહેરમાં ફરવા જઈએ, તો સૌથી પહેલા આપણે જોઈએી કે તે શહેરની સાફ સફાઈ કેવી છે. તો પર્યટકો ત્યારે જ આકર્ષાય જયારે શહેર, અ સારી અ સારો દેખાતો હોય, તો આપણા શહેરને પણ આપણને, અ સારો દેખાય એના માટે આપણને પણ આવા પ્રયાસો કરવા જોઈએ અને સાફ રાખવો જોઈએ.
આવ તો ને તમે બધા લોકોને જો છો ને તમે ઘરે રશે બધા લોકો પછી પોતે ઘર મેં બધી ચીજે ડસ્ટબિનમાં નાખી છે, પણ જયારે એ બહાર ફરવા જાય પછી એમને શું છે કે બાંધો નહીં કાર ન શીશા નીચે કરવાનું છે અને પછી નાખી દેવાનું છે એમને લખતું નથી, જય્યારે તમે તમાર ઘર સારું ર છો, તમારો ઓફિસ સારું રાખો છો એ રીતે તમારે તમારે રોડને તમારે એટમોસફેરને બી સારું રખવાનું હોય.
બિલકુલ સાચું કહ છો તમે.
પછી એ સારું નહીં રાખે પછી એમને દૂષિત થાય એક કરે બીજા દિન જોઈને બીજા કરશે ત્રીજો કરશે પણ હું શું કર્યું છે હું પોમાં પોતે ઘરે બી હું એમ જક બીજી રું છું કે ડસ્ટબિન રાખી દીધું છે સકો અને ગીલું જે બી ગીલું કચરું નીકળે છે હું પેકેટમાં નાખી દઉ છું પછી આ મારે રોજની ડ્યુટી છે કે હુંરે જાઉં છું અને બાર નાખી દઉં છ પછી કાવ હોય આ બધું શાક હોય રોટલી હોય આ બધી કાવ ખાઈ જાય કાને સા મૂકી દઉ પછી જે સુખ કચરો હોય પ્લાસ્ટિક હોય અને બોટલો હોય આ બધું હું એકજ નાખું છું અને જો સુ મોર્નિંગમાં કચરા કચરે વાલે કે પાસ આપી દઉં છું એમને. તો પછી શું છે કે એને બિલકુલ કચરા મા એટમોસફિયર સારું રે છે ઘરને કોઈ સ્મેલ નથી દેખાવતી બધાને સારું લાગે છે કિચન સાફ સુથરી મૂકી દેઉં છું અગર હું એવી રીતે નહીં કરું પછી શું છે કે છોકરાઓ ઘી લઉ કચરોને સુખામાં નાખી દે અને આમ આમ તેમ ફેંકી તે અને બહાર ફેકી દે પછી આપને આસપાસનું વાતાવરણ શું છે દૂષિત થઈ જ જાય છે પછી એમને બી સારું નો લાગે મને બી સારું નો લાગે પછી છોકરાઓ દેખે કે મમ્મા શું કરે છે પછી એવી રીતે આ બી કરે છે આ ગીલો કચરો છે ને અને પ્લાસ્ટિકની થેલીઓમાં નાખે છે એમ તેમ નથી મુકતો.
બિલકુલ આપણને જોઈને એ બાળકો પણ શીખે છે એટલે આપણને બસ સારી ટેવો પા પાડવી જોઈએ ડસ્ટબિનમાં કચરો નાખવો જોઈએ સાર્વજનિક સોલો પર કચરો કે ગંદગી ફેલાવી જોઈ પ્લાસ્ટિક ન ઉપયોગ ઓછો કરવો જોઈએ અને સાથે સાથે જોઓ ને આપણે જે પણ જગ્યાએ જઈએ છેએ જેમ કે શાળાઓ કોલેજો અને સમાજના કોઈ પણ એવા સ્થળ જ્યાં આપણે જઈએ છેએ ત્યાં આપણને જાગૃતિ ફેલાવી જોઈએ કે આપણે સ્વચ્છતા રાખવી છે અને બાળકોમાં પણ નાની ઉંમર સ્વચ્છ નું મહત્વ સમજાવવું જોઈએ કારણ કે આજનો આજના જે બાળક છે એ આવતીકાલની જિમ્મેદારી અને નાગરિક બનશે એટલે નગ અને એની સાથે સાથે જો આપણે જોઈએ છે કે સરકાર પણ કેટલી આપણા માટે મદદ કરે છે. નગરપાલિકા અને સ્થાનય પ્રશાસન પણ મહત્વપૂર્ણની ભૂમિકા ની ભાવે છે સમયસર કચરો ઉપાડવો. ડસ્ટબિનની વ્યવસ્થાપન કરવી પછી નાળાની સફાઈ કરવી અને સ્વચ્છ સ્વચ્છતા અભિયાન ચલાવ્યો છે જો તો આપણે બધા જાણીએ છીએ એનો લાભ આપણે ઉઠાવીએ છીએ અને સૂકો કચરો અને ભીનો કચરો બેઉુંને અલગ અલગ કરીને આપણે રોજ નાખીએ છીએ પણ આપણને બીજી ટેવ‌ એવી પાડવી જોઈએ આપણી નજીકમાં જે પણ જ્યા જગ્યા ત્યાં આપણને કચરો નહીં ફેલાવવો જોઈએ અને જે ફેલાવે છે એને જાગૃત બનાવવો જોઈએ કે નહીં આવી રીતે આપણે ખોટું કામ નહી કરવાનું.
અમે તો એમ જ કર્યું તો અમારે ભારેમે એમ જ કર્યું હતું અમે શું કર્યું ત્યાં અમે લીખીને મૂકી દીધું છે જે અહીંયા કચરા ડાલે્યા એના પર ફાઈવ હન્ડ્રેડ ફાઇન લાગવાના છે પછી આ દિવસે બે ચાર લોકો તો સાભળી ગયા છે કચરા નથી પછી રાત થાય પછી સોચે કોઈ જોતો નથી પછી તારે બી નાખી જ જાય છે, પછી મારે તો કેવું પડ્યું હતું સામને કે તમે કચરા ના તમારે ફાઈવ હન્ડ્રેડ ફાવ ના ફાન ના દેના જ છે પછી આ સમજી ગયા કે કચરા ડાલશે તો પછી એમને ફાવ હન્ડ્રેડ ફાઇન દેવાના છે પછી સમજી ગયા છે. તમે એમ જ કહું છું કે તમે જે રૂલ્સ બનાવો તમે આ કામ વાળીઓ આવે છે શું કરે છે ઝાડુ લગાવીને આખો કચરો બહાર નાલી નાખી દે છે એ ધંધા તેમ કરી દે છે સજતા નથી આ લોકોને એના એજ્યુકેટેડ થતા નથી પછી આપણે એનેભાને સમજાવવું પડ્યું છે. કે આ તમે આમ ફેંકો, પછી આપણી હાથ આપણી દૂષિત થાય છે તમે એમ નહીં કરો પછી એ દિવસે સમજી ગઈ છે. ઠીક છે, મારે કચરા આમ નથી નાખવાનો છે મારે પ પેકેટમાં ભરવાના છે. મારે ડસ્ટબિનમાં નાખવાના છે ત્યારથી આ પણ એમ જ કરે છે. ત્યારે સાફ રહે પછી તમે મને. બહુ સારી વાત સમજાવી દીધી હ હું ત્યાં બી કઈ બી જાઉં છું પછી હું એમાં જ કરું છું, હ એમ તેમ નથી ફેંકતી કઈ બી કચરા
બિલકુલ સાચું કહો તમે અ જો અંતમાં તો હું આટલું જ કહીશ. કે સ્વચ્છ શહેર એ ફક્ત સરકારની જ જિમ્મેદારી નથી પણ દરેક નાગરિક ની જિમ્મેદારી છે તો ચાપલો ચાલો આપણે બધા મલીને એક ગંદગી મુક્ત અને સ્વચ્છ શહેર બનવા માટે જરૂરથી પ્રયત્ન કરીશું. ફરી મળિએ જય કૃષ્ણ.
એ તો બધા માટે કરવાના છે બધા કરે બધા કરે ત્યારે એ એમાં સમય ધરતી આપણી અસુરક્ષિત થાય છે. તમે બધા અગર એક સાથે ન કરે આ કામને પછી આ આ શહેર દૂષિત થવાના જ છે. બધાને કોશિશ કરવાની છે બચ્ચાઓને કરવાની છે, બડા લોકોને કરવાની છે. ઠીક છે.
હા, ચલો.
ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.